હેલો
હેલો હલો કેમ છો બેન
હું મજામાં તમે કેમ છો
હું પણ મજામાં છું આજે હું તમારી વિશે છે ને ખોરાક વિશે વાત વાતો કરવાની છું તમારી પાસે ટાઈમ છે
હા હું મારી પાસે ટાઈમ છે
સારું તો આજે હું ખોરાક વિશે તમને કઈ વાતો કહીશ અ તમને તો ખબર જ હશે કે ખોરાક આપણા જીવન છે ને મળવું જરિયાત તો છે અને જીવનમાં છે ને વધવા માટે અને સ્વસ્થ રાખવા માટે પૌષ્ટિક અને સંતુલિત ખોરાક ખુબ જ જરૂરી છે ખોરાક છે ને આપણને શક્તિ આપે છે શરીર ની વિકાસ કરે છે અને રોગો સામે છે ને લડવાની છે ને શક્તિ વધારે છે તમને તો ખબર હશે કે સંતુલિત આહારમાં છે ને અનાજ કઠોળ દૂધ ફળોશ શાકભાજી અને દાળ તે પસ્તુ અને પાણી ન સમાવેશ થાય છે તમને તો ખબર જ હશે કે સારો છે ને ખોરાક માત્ર શરીરને જ નહીં પરંતુ મનને પણ તંદુરસ્ત રાખે છે અને છે ને નિયમિત સમય પર છે ને પૌષ્ટિક ભોજન ખ છે ને લેવાથી ને શરીર ને સ્વસ્થ રહે છે અને કામ કરવાની છે ને શક્તિ મળે છે આપડણે જેટલા પણ તાકતવ છે ને તે ખવરા થી જ છે આપડે છે ને ત્યારે ઉધારો જમવાનું ખાય તેટલું જ આપણને તાક મળે છે અને બીજી તરફ છે ને વધુ અ તેલ પુસ્તક મસ્ તલાવાડ છે ને જંકફૂડ તે ન ખાવું જોઈએ જેમ કે છે ને બર્ગર, પીઝ્ઝાને પછી ફિંગર્સને પછી માર્કેટમાં જે કઈ વસ્તુઓ છેને જે તેડવાળી હોય છે. તે ન ખાવું જોઈએ તમને તો ખબર જ હશે કે આપણને છે ને જંક ફૂડ્સ ન ખાવું જોઈએ. અને અ હાથે છે ને રોગો અને સમસ્યાઓ થઈ શકે. કે છે તમને તો ખબર જ હશે કે હળતીઓમાં પ્રોબ્લેમ થાય છે, હાર્ટ એટેક આવે છે પછી કઈ જાતની રોગો થાઈ જાય છે અને ગુજરાતનો ખોરાક સમગ્ર દેશમાં છે ને ખુબ જ પસંદ છે. તમને ખબર જશે કે ઢોકળા પછી ખાડવીને પછી ઠેલા અને ઉધયો ઉઢયો તો આપણને ખૂબ જ ગમે છે એને તું વાતી ન પૂછશો પછી ખાખરા અને ગુજરાતીને છે થાળી પણ ખૂબ જ ફેમસ છે. અને વાનગીઓ પછી જે સફળ દિવસ એમાં છે ને પૌષ્ટિક છે ને માનવવામાં છે ને આવે છે ગુજરાતીને ભોજન દાળ શાક રોટલીને ભાતને છાસ. અને સલાડ આ બધી સમાવેશ તો થતો અને હોવાથી છે ને સંતુલિત આહારનું ઉત્તમ ઉદાહરણ છે. તને તો ખબર જ છે કે આપણેે જે હંમેશા સ્વચ્છ, તાજો અને પૌષ્ટિક ખોરાક ક જ ખાવો જોઈએ. અને ભોજન રહે પહેલા છે ને અ પછી હાથ બને પછી ધો હા હાથ તો ધોવું જ જોઈએ ખોરાક ખાવા પહેલાં. ને પરંતુ પાણી છે ને પીવું અને ખોરાકના છે ને બગાડ ના કરવું જોઈએ તમને તો ખબર જ હશે કે ખોરાક છે ને વધારે મળતો ના હોય ખોરાકનું વેસ્ટ ન કરવું જોઈએ. બો એવા દેશો છે જે ગરીબ છે. ત્યાં ખોરાકો વધારે મળતા નથી ને આપણને છે ને ખોરાક વેસ્ટ ના કરવો જોઈએ. કારણ કે તે લોકોને ખોરાક મળતો નથી ને આપણને જે મળે છે ને તે ભગવાનની કૃપાથી મળે. હોય છે ને તેનો વેસ્ટ ન કરવો જોઈએ અને નિયમિત કસરત કને જ્યાર સુધી છે ને ખોરાકને ખાવું જોઈએ અને તેને પચાવીને સારી રીતે રહવું જોઈએ સારું છે ને આરોગ્ય સાચું ધન છે. તેથી આપણને છે ને હંમેશા સંતુલિત અને સ્વષ્ટ પૌષ્ટિક ખોરાક પછી અપનાવી છે ને સ્વસ જીવન જીવવાની શકના રાખવી જોઈએ તમને તો ખબર જ હશે કે આપણા ગુજરાતના ખોરાક સમગ્ર ભારતમાં તેનો સ્વાદ અને વિવિધતા માટે ખૂબ જ પસંદ છે તમને તો ખબર જ હશે કે આપણા જે ઢોકળા ખાઈએ છીએ તો નરમ અને સ્વાદિષ્ટ નાસ્તો છે. અને બીજું કહું તો તો છે ને ક ચણા અને લોટલી બનતી અ પછી પાટલી વળગી આ ખોડી છે ને બધી જ સારું છે પછી ઉદ્યોગ ને વિવિધ શાકભાજી શે ને આપણા માટે ખૂબ જ મહત્વની છે. તે પરંપરાગત બનતી હોય છે. અને અભી થેલા વિશે વાત કરવાનું છે ને મેથી અને ઘઉંના લોટ પછી બાજરાના લોટ એ લોકો ખુબ જ સારું હોય છે આપણા માટે ખૂબ જ સરસ હોય છે અને કરકારો પછી હવડો તે નાસ્તો ખૂબ જ સારો હોય છે ખાસ કરીને છે ને દેશને દિવસો ખૂબ જ લો પ્રિય હોય છે તમને તો ખબર જ હશે કે ફાફડા જબેલી આ ગુજરાત ની ફેમસ ડીશ છે અને એ ખુબ બજ વધારે ફેમસ નાસ્તો છે બધા ખૂબ જ બધાને ગમતો હોય છે. અને દાળ અને ચોખથી બનેલી પછી પૌષ્ટિક વનગીઓ તે ખૂબ જ અ ગુજરાતમાં ખવાય છે ગુજરાત લોકો ખુબ જ સરસ રીતે ખોરાક ની ઈજ્જત પણ કરે છે સુરતની ખુબ જ જે પ્રસિધ્ધ વનગી છે ને તેઓ પછી ખમણી છે જે ખૂબ જ સારી લાગે છે તમે પણ ખાધી હશે. ને દાળઢોકળી તો ખૂબ જ બધી જગ્યા છે ને આપડા ભારતમાં સૌથી વધધે છે ને દાળ ભાત ખવાય છે અને તે ખુબ જ સારો છે. એને બધા જ બીજા દિવસ અ દેશ ના લોકો આપડા ત્યાં ના ખોરાક ખાઈશ સ્વાદિય અને અ વાતો કરે છે અનેને પછી તારીફો કરે છે આપરા ત્યાંના ખોરાકો ખુબ જ સારા છે તમે કઈ બીજું કેવા માંગો છો? બેન
હા જેમ કે અમે ખેતુ ખોરાક કાપના જીવન માટે બહુ મહત્વપૂર્ણ છે. ને આપના આહારમાં વિટામિન્સ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, ચરબી અને ખનીજ શરીરનું યોગ્ય સંતુલન હોવું જોઈએ સંતુલન આહાર બેલેન્સ ચેટ કૃષ્ણ અટકાવે છે અને શરીર તથા માનસિક વિકાસ સારો કરે છે. આધુનિક જીવનશૈલીમાં ફાસ્ટફૂડ જેમ કે એના કેવામાં આવે છે જંક ફૂડ નુ ચલણ વધી ગયું છે. આવા ખોરાક સ્વાદિષ્ટ હોય છે પણ પોષણ તત્વગણના હોય છે જેનાથી સ્થૂળતા અને અન્ય બીમારીઓ થાય છે તેથી પ્રોસેસ ફૂડ, તરીનો તાજો અને ઘરનો બનાવેલો ખોરાક લેવું અતિ અતિવાત છે. આપની આસપાસ લાખો લોકો ભુખ ભૂખમરાનો ભોગ બને છે તેથી આપણે ક્યારેય ખોરાકનો બગાડ કરવો ના જોઈએ ખોરાકને લાંબા સમય સુધી સારો રાખવા માટે રેફ્રિજરેટર, સુકવણી અને આથવણ જેવી બધો ઉપયોગ થાય છે આપનો ખોરાક જે આપનો વ્યક્તિત્વ અને સ્વસ્થ નક્કી કરે છે જેવો આહાર તેવો ઓ કાળ કહેવત મુજબ છે જો આપણે શુદ્ધ અને સ્વાસ્થિક આહાર લઈશું તો આપ નું સ્વાસ્થ્ય અને જીવનશૈલી બને ઉત્તમ ઉત્તમ રહેશે અને જેમ કે તને ખબર છે ગુજરાતનો ગુજરાતમાં બહુ બધું છે જે ફેમસ છે ગુજરાતમાં ખોરાક માત્ર ભોજન નથી પરંતુ આપણી સંસ્કૃતિ પરંપરા અને અતિથિઓનું પ્રતિક છે ગુજરાતમાં ભોજનમાં સ્વાદ પોષણ અને વિવાદનું સુંદર સામાન્ય જોવા મળે છે ગુજરાતની કેટલી એવી પ્રસિદ્ધ વાનગીઓ છે જે દુનિયાભરમાં બહુ ફેમસ છે જેમકે ખમણ થેપલા ઢોકળા ઉંધિયું ખાનવી લોચો દાબેલી હાંડવો આ રીતે આખા વિશ્વમાં બો ફેમસ છે આપ મિત્રો ઢોકળા ખમણ થેપલા ઊંધિયો ખાંડવી ફાફડા જલેબી વાનગીઓ મા સ્વાદિષ્ટ નથી પણ તે યોગ્ય પ્રમાણ લેવાય તો પણ છે તેની આપણે પોતાની પરંપરાત વાનગીઓ ગર્વ હોવા જોઈએ આ સારો ખોરાક આવતીકાલ સારું સ્વસ્થ બનાવે છે તેથી ચાલો જંંગ પણૂ ઓછું કરીએ પૌષ્ટિક અને ઘરનું ભોજન વધુ ખાઈએ અને એક સ્વસ્થ ભારત બનાવવામાં પોચ પોતાનો ફરોો આપીએ ખોરાક આપણા જીવનની મૂળબો જરૂરિયાત છે સારો અને પૌષ્ટિક ખોરાક આપને તંદુરુસ્ત રાખે છે શરીરને શક્તિ આપે છે અને રોગોથી બચાવે છે
તેથી આપણે લીલા શબ શાકભાજી ફળો દૂધ દાળ અને અનાજ જેવા પૌષ્ટિક જેમકે તમે કીધું ખોરાક પ્રાથમિકતા આપવી જોઈએ સાથે જ ખોરાકનો બગાડ ના કરવી જોઈએ કારણ કે દુનિયાભરમાં લોકો ભૂખથી મરી જાય છે તો આપણે એને બહુ સંભાળીને ખાવા જોઈએ તમારો વિચાર છે
હું તમે ચોક્કસ કીધું અ અને તમે સારું કીધું તમને ખબર જ હશે કે કાવત છે કે દિવસમાં છે ને રાજા રાની જેવું જમવાનું હોય છે કે રાજા જે જે રાજા ખાય તેવું જમવાનું સારું સારું જવાનું અને રાત્રે છે ગરીબ માણસો જે ખાય ને ચટણીને રોટલી એવું જ ખાવાનું કારણ કે છે ને રાતલે આપણે રોટી ખાઈને ઊંઘી જાયએ આપણા શરીરના માટે એ સારું નથી હવે હું તમને ખોરાક ના ફાયદાઓ બતાવ ને કે આપણા માટે શું શું ખોરાક ખાવાથી થાય છે તો ખુબ સરસ છે ખબર તમને તો ખબર જ શરીરમાં ખોરાક શ ઉર્જા મળે છે અને ખોરાક વિકાસ આપણો થાય છે તે તો ખુબ જ મહત્વનું છે અને ખોરાક ખાવા છે ને હાડકા અને સ્નાયુ મજબૂત બને છે અને રોગપ્રતિકાર શક્તિ વધે છે મગજ સારી રીતે કામ કરશે તો ખૂબ જ મહત્વનું છે તમને તો ખબર જશે કે જયારે આપડે ખોરાક સારી રીતે ખાઈએ છીએ મગજ આપડો ખૂબ જ સારી રીતે કામ કરે છે અને શરીરમાં છે ને અ સ્વસ્થ અને તંદુરસ્તી વધે છે અને જયારે હું નુકસાન ની વાત કરું ખોરાકની તો વધુ ખાવાથીને જડપૂર આવી શકે છે તમને તો ખબર જ કે વધારે નહી જમવાનું જેટલું આપડું ખાવાય છે ને તેટલું જ ખાવાનું આપડયા માણસ તો એવા હોય છે કે જેા ખૂબ જ સ્વાદિષ્ટ હોય તો ખુબ જ ખાતા જાય હોય છે પોતાની સેહતનો ખ્યાલ કરતા નથી તે ખોરાક વેસ્ટ થાય છે અને થોડું બધું ખવાડવાથી છે ને હૃદયનોો રોગ અને ડાયાબિટીસ અને જરો વધી શકે છે તે આપણના માટે બગાડ છે અને બગડેલા અથવા સ્વચ્છ ખોરાક ઓડું ને પછીનિંગ પેટમાં છે ને દુખાવો થાય છે ને પછી ઉલટિયા થાય છે પછી ડેમરિયા થઈ શકે છે તે આપણા માટે ખોટું છે અને વધુ પછી તેલ વાળો છે ને અને મસાાલો વાળો ખોરાક ખાવાથી છે ને એસીડ અને પછી ઉપચાય થઈ શકે છે તે આપણા માટે સારું નથી અને વધુ મીઠાઈ પણ ન ખાવું જોઈએ તેનાથી દાંત ખરાબ થાય છે અને ડાયાબિટી ટીસ જોખમ વધી શકે છે તને તો ખબર હશે કે હંમેશા સ્વચ્છ જગ્યાએ ખાવું જોઈએ અને પૌષ્ટિક ખાવાનું જ ખાવું જ જોઈએ હવે બીજું હું કહું ને તો સવારે જ નાસ્તો કરવો જ જોઈએ આપણને અને બપોરે છે ને ટાઈમ પર જ જમવાનું હોય છે અને ખોરાક છે ને આપણને ચ ચાર ટાઈમ ખાવું જોઈએ સવારે બપોરેને સાંજે ને પછી રાત્રે અને રાતના સમય છે ને હળવું અને ભોજન કરવું જોઈએ તો તમને ખબર જ હશે કે દરે જ લગભગ એક કજ સમયે ભોજન કરવાની ટેવ રાખવી જોઈએ હા ને પછી ખુબ મોટો રા ભોજન કરવાનું છે ને ટાળવું ના જોઈએ કારણ કે રાત્ર જમવું જ છે ને ઊંટું જોઈએ ને પછી હલકું પલકું ખાવાનું હોય છે આપડે કરીએ તો મસાલો વળા ને રાત્રે આપડે હું સારું સારું બનાવીને તેળ વાળું અને મસાલા વાળું ખાયલી તે આપણા માટે છે ને ખૂબ જ ઉપયોગી નથી તે આપણાને છે ને રાત્રે ને પછી સવારે ઉઠી ને ઉલટીયા થાય છે પેટમાં દુખાવા થાય છે અચ્છા પણ ને હોસ્પિટલ ભાગવું જરૂરી પડે છે હંમેશા પોતે ખાવાનું ખાવું જો હોઈએ ને સારું ખાવાનું હોય છે ઘેર નું જ બના બનેવું ખાનું ખાવું જોઈએ ખોરાક છે ને આપડો જયારે ઘરે બને છે ને અ તાજુ તાજું ખોરાક જ ખાવ જઈએ અને જે બહાર ન એટલે બંધ જ કરી મૂકવાનું હોય કે બહારનું ની ખાવું જોઈ હા ચાલો બેન હવે તમારી જોડે વાત કરીને મને ખુબ જ સારું લાગ્યું અને તમારો ખુબ ખુબ આભાર
તમારો ખૂબ ખૂબ આભાર